હાલો.
હાય.
હાય.
કેમ છો?
બસ મજા, તમે કેમ?
અમને બી મજા છે, જમી લેધું?
ના હવે.
અચ્છા શું છે આજે મેન્યુ?
મેન્યુ ને અત્યારે બારે છું.
અચ્છા સારું સારું, ઘરે કેમ છે બધા?
ઘરે બધા બરોબર, ત્યાં?
અહિયા ભી બધા બરોબર હે.
સરસ, તમે જમ્યુ?
હા.
શું બનાયુ?
આજે મેકડી ઓર્ડર કર્યું હતું.
કેમ છે ફાસ્ટ ફૂડ જ ખાવઓ છો કેમ છે ત્યાંને?
ના ના મારી બેનને બવ આમ ઈચ્છા હતી ખાવાની તો એટલે.
હમ્મ.
અને હા અને વોફલ્સ બી ખાધા આજે તો.
ઈનકમ વધી ગઈ છે એ લાગે એવું છે.
ના ના ઇન્કમ શું વધશે.
હા. કેવું ચાલે બધું ત્યાં?
આનંદ મંગલ.
કેવું સરસ આપડે ફોન કરીને હાલ ચાલ તો પૂછી શકીએ. પેલા તો ચિઠ્ઠી લખો પછી કેટલા દિવસ પછી તો પોચે. પોચે કે ની ઈ બી ગેરંટી ની. હવે તો બસ એક ફોન કરો ને ખબર પડે કે શું ચાલે છે કે શું ની.
હા એતો છે ટેકનોલોજી.
હા એજ ને ટેકનોલોજી કેટલી આપડી બધી લાઈફ ઈઝી કરી દીધી છે.
યસ યસ.
હા. બધું આમ અહિયાં બેસી ને ખબર પડે કે બીજા દેશમાં કે બીજા કોર્નરમાં આખા વર્લ્ડના બીજા કોર્નરમાં શું થાય છે કે શું ટેમ્પરેચર છે. કે સુું ન્યુઝ છે બધી ખબર પડે
હા એ તો છે.
એક આ છોટો છો ડિવાઈસ જ જોઈે લ બધું એનામાં આવી જાય આખા વર્લ્ડની એ ટુ ઝેડ બધી ડિટેલ હોય
હમ
હા એજ ને પેલા વરસાદ ક્યારે આવશે કે ઈ આમ આપડે ખબર ના પડે આમ હવે ફોન માં જોઈ લઈ વેધર ફોરકાસ્ટ જોઈ લઈ એટલે ખબર પડી જાય કે હવે બે દિવસમાં આમ વરસાદ છે એટલે એસ્ટિમેટ આવી જાય
હા એ તો છે પણ તમે તમારા લાઈફમાં કઈ ટેકનોલોજી ને કઈ રીતે યુઝ કરો છો.
બધી ટેકનોલોજી મેન તો ફોન. બધું એ ટુ ઝડ કામ હવે જે. સર્ચ હોય કે ફોન કરવો હોય કઈ પૂછવું હોય બધું ફોનમાં જ. પછી ફેન છે ગરમી કેટલી થાય લાાઈટ. એ ટુ ઝેડ વધી.
એવરીથીિંગ સરાઉન્ડિંગ ઇ ઓફ ટેકનોલોજી.
હા.
સરસ.
પેલા પંખા નતા તો કેટલી ગરમી થતી. ભલે બધા છત ઉપ કે બારે સૂતા હવે બધા ગરમ હા એતો નથી પણ ઉનાળા માં તો થાય ને ગરમી.
ત્યારે બી એમ ચાલતું આ તો અત્યારે તમારી જે ટેકનોલોજી. છે એના કારણે બી ગરમી વધી જ છે.
હા એ તો છે ફાયદા હોય તો નુકસાન ભી હોય.
હમ તેવ જ છે ને તાળી એક હાથે ના વાગે બે હાથે વાગે.
હ પેલા કેમ હેન્ડ હેન્ડ ફેન હતો હાથ પંખો પછી. એમાં અપગ્રેશન આવ આવ્યું આવું ટેકનોલોજી ઇનોવેશ. ન આવ્યો એસી ને આવી ગય હવે તો.
યસ, યસ.
હવે તો એ. સી વગર ચાલતું બી નથી.
હરેક જગ્યાએ ટેકનોલોજી છે આજે.
હા એજ ને હવે તો. બાળક જન્મે છે ને એસીમાં નાખી દે છે એટલે એસી ની આદત કરાવી દે. બાળકને તો ખબર જ ના હોય એસી હોય કેવી હોય. આ તો એને જન્મ્યા ભેગું આદત કરાવી દે એટલે પછી એ ના ફાવે એસી વગર.
સ પંખો શું એમને ખબર ના હોય.
એજ ને.
હમ.
લાઈટ પેલા લાઈટ નહોતી તો ગંદિલ જલાવતા. બધું અમંધારામાં બધું થતું. હવે તો લાઈટ આવી ગઈ કેવું બધું ઈઝી કામ બધું આપડે કરી શકીએ રાતના. આમ પેલા દિવસ પેલા કેતા ને કે ઉજવાડા માં બધું કામ કરી લેવાનું.
હમ.
હવે તો અંધારામાં મીન્સ રાતના બી થઈ કે લાઈટ ના લીધે.
હમ.
ઈઝી કરી દીધી છે બટ. એક કમ્ફર્ટ ઝોન ક્રિએટ કરી દીધો એ. જેનાથી બારે આવું થોડુંક હાર્ડ હે થોડુંક ની બહુ હાર્ડ હે.
જેટલી ઈઝી છે એટલી મતલબ.
એટલી બી ઈઝી નથી લાઈફ ઈઝી કરી દીધી છે પણ પાછળું એ એટલી ઈઝી નથી.
હા એટલે એઈજ કઉ છું કે મીન્સ હમણાં આપડે જોઈ તો કેવો મસ્ત પંખા નીચે બેઠા છે લાઈટ ચાલુ છે એસી ચાલુ છે. એમ એટલે આપડે ગરમી તો નથી લાગતી એટલે લાઈફ ઈઝી થઈ ગઈ. આપણે હાથ પંખો ના મારવો કે એવું કાય નહી કે કંદીલ જલાવું.
હમ.
પણ હવે આપડો કમ્ફર્ટ ઝોન ક્રિએટ થઈ ગયો હે. તો એનાથી બારે આવું હાર્ડ ને આપડે તો ભી એક મીન્સ છે થોડાક ચાન્સીસ કે આપણેે સહન કરી શકીએ લાઈટ કે ના હોય પણ આવતી જનરેશન તો હવે ઈ બિલકુલ સેન ના કરી શકે.
અત્યારે તો ઘણી બધી ટેકનોલોજી સ્ટડીઝમાં કોલેજમાં આવી ગઈ છે તમે જો સ્ટડીઝ કરતા હો તમારી કોલેજમાં શું ટેકનોલોજી છે તમને ખ્યાલ હોય તો.
વેન્ડિંગ મશીન આવી ગઈ છે
અચ્છા તમારી કોલેજમાં વેન્ડિંગ મશીન છે એવું?
હા.
હમ બીજું?
પછી એક કે ને કાર જેવું હૈ એને શું કહેવાય તો મને નથી ખબર પણ એઈ ભી છે.
શું શું?
એકમ છોટી સી કાર જેવું એ.
કાર યેસ
કઈ શકે
સ્માર્ટ બોર્ડ કે એવું ક તમારી કોલેજ પ્રિફર નથી કરતી?
શું સોરી?
સ્માર્ટ બોર્ડ આવે છે. ટેકનોલોજીમાં યેસ પ્રોજેક્ટર હશે. સાયન્સ લેબ હશે કે જે બી તમારું કોલેજ મતલબ યસ એ બધું ટેકનોલોજી નો જ પાર્ટ છે.
હા એ તો છે.
યેસ.
લિફ્ટ હે
ઈ બી ટેક્નોલોજી છે.
એજ.
લીપ તમારે બધા માટે યુઝ કરવા આપે છે?
એટલે આમ તો ના કે પણ આપડે તો યુઝ કરી લેવાની.
યેસ ઈઝ કાઈડ ઓફ મેનસ
એટલે ફેકલ્ટીસ જોઈ જ અમે તો જોકે જ ચડી હેલ્થ માટે ભી સારું કેવાય
યેસ.
પણ તો ભી ક્યારેક જલ્દી માં હોય તો કરી લઈ યુસ.
હમ, તો ફેકલ્ટીસ માટે જ છે.
હા આમ તો ફેકલ્ટીઝ માટે પણ ક્યારેક યુઝ કરી તો ચાલે.
સરસ.
સીસીટીવી બી ટેકનોલોજી માં આવે
ટેકનોલોજી છે યસ હજિયુ કાઈ રહી જતુ હોય ઓલ્ડ સરાઉન્ડિંગ્સ
હા એવરીથીગ ઇસ ટેકનોલોજી નાવ
બધુ ટેકનોલોજી છે કોલેજમાં
હા
પંખા લાઈટ એ બધું છોડીને ટેકનોલોજી જ છે આજુબાજુ
જે થતું હોય ઈ હે
ઓકે અમને પૂછું છું શું શું છે ન
એટલે જો પેલા તો બ્લેક મીન્સ ચોક ડસ્ટર યુઝ કરતા હવે સ્માર્ટબોર્ડ આવી ગયા એમ સ્માર્ટ ટીવીઝ હોય ને ઈજ સ્માર્ટ બોર્ડ જેમ કે પ્રોજ આપડે પ્રોજેક્ટરની બી જરૂર ના પડે
હમ
ઈજ બોર્ડ માં લખી શકીએ ને ઈજ બોર્ડમાં આપણે આપણું પીડીએફ કે ખોલી શકીએ તો આમ તો ઈ ચોક નું જે ડસ્ટ હોય પોલ્યુશન કરતું હોય આપડે હેલ્થમાં બી અંદર બી જતું હોય હેલ્થ સારું સારું ના એનાથી બી આમ સારું કેવાય ને બચાવે
હમ તમારી કોલેજમાં માઈક સિસ્ટમ કે સાઉન્ડ સિસ્ટમ કે કાઈ નથી
એટલે કે હા છેને પછી એક અ અ શું કેવાય પોઈન્ટર જેવું હોય આપડે ફેકલ્ટી દૂર ઉભા હોય ને એને બોર્ડ પર પોઈન્ટ કરવો હોય ને એવુ કેટલી બધી ટેકનોલોજી છે હવે તો સર્વર્સ ને બધું
હમ હમ હ
સર્વર ના સ્પેશિયલ રૂમ હોય
બટ ઇ ટેકનોલોજી નથી ને સર્વર ના સ્પેશિયલ રૂમ
એટલે ઈજ ને કેટલા બધા સર્વર ટાઈપ ના સર્વર્સ છે
હા ઈ છે
ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ અને હજી તો કેટલું બધું આમ ઇન્વેન્ટ થાય રહ્યો
બટ ટેકનોલોજી ઉપર સબસિડીઝ આપવી બઉ જરૂરી છે નકર તો એટલું બધું કોસ્ટલી છે કે મિડલ ક્લાસ ને તો અફોર્ડ ના કરી શકે
હા ઈ તો હે
સબસીડી કે ગવર્મેન્ટ કઈ સ્કીમક આપે તો બધા ટેકનોલોજીમાં ઘુસી સકે ત્યાથી બધાય સમજી લો મની આ જે કરન્સી છે એ હવે ઇલેક્ટ્રોનિક કરવાના છે તો લોઅર કાસ્ટ વાળા કઈ રીતે ઈ કરી શકે
હા ઈ તો છે ડિજિટલ
યસ ડિજિટલ પેમેન્ટ ઈ લોકો જાય છે તો લોઅર કાસ્ટવાળા અફોર્ડ કઈ રીતે કરી શકે
હા ઈ તો છે ગવર્મેન્ટ ને હા
કાઈ આપે અને એનું નોલેજ બી હોવુ જોઈએ આજે ડિજિટલ માર્કેટ
રખાય કેમ કે બધા ક્લાસમાં પબ્લિક આમ ઇક્વલી યુઝ કરી સકે એટલે
એસે અમને થોડુંક નોલેજ આપવું બી જરૂરી છે કેમ કે આજે ટોટલ ડિજિટલ પેમેન્ટ કરવું હોય એમાં કેટલી બધી પ્રોસેસ છે અત્યારે પિન નાખવો કે શું આવું ના થું તો શું કારણ?
હા અનેને ક્રેડિટ થાય તો પી ના ના ખાય ને
હમ
આ એ તો છે. સારું લ
હા ભલે ચલોવેરું હોટેલ આવી અમારી બાય.